હેલો, લો.
હા.
કેમ છો મજામાં?
મજામાં મજામાં વરસાદ કેવો આવી રહ્યો છે,
વરસાદ બો આવતો છે
નીચે હજુ ભી પાણી ભરાયલું છે કે આવતો ત શે
શું કરે હમણાં
કાંઈ ની ગેમ રમતા હતા
બર ઘરે બધા સારા મમ્મી પપ્પા
હતા હારા
હા શું કરે હમણાં કોલેજમાં
કોલેજ અવે ર ચા છે હમણાં બે દિવસ કેદારથી ચાલુ થાય તે
કયું વર્ષ તમારું
અમારું ત્રીજું વર્ષ છે, તમારું?
અમારુ ભી અમે એસ વાય મા સે
હા, હા. બરા તમારા રૂમમાં પાણી પડે છે
મારે રૂમમાં તો ની પાણી તો ની આવે
હા હા અમારા માં ત બો આવતો સે રે એમ તો ટપ ટપ થાય
બરાબર, પાણી ભરાઈ ગયેલું
એટલું ભી ની ભરાયેલું રે પણ ભરાયેલું એમ
બરાબર
હવે કાલે બિ રજા મલી જાય એવું લાગતું છે
હમ વરસાદ આવશે તો રજા મળશે
પાણી ભરાયું કે તમારે ઘેર બાજુ કેવુંક પાણી ભરાયેલું કે કેવું
ઘેરબાજુ હો બો વરસાદ છે એટલે બધું ખેતરમાં નેવું પાણી ભરાઈ ગયેલું ને નદી નાળા પુલ નેવા બધા ભરાઈ ગેલા છે
વલસાડમાં કેટલા ત્રણસો વલસાડમાં ત્રણસો કે કેવા રસ્તા બંધ કરલા
હા તે ન્યુઝમાં આવ્યા બધે તિથલ રોડ ને બધું સીખવાડ માં ને મોગરાહડી બધું પાણી ભરાઈ ગયું
તે જ આ વર્ષ પણ આમ ભારે આમ બધું ભરાઈ ગયું
અમે કોલેજમાં કયા સબ્જેક્ટ રાખેલા ટી વાય માં
ટી વાયમાં ઇકો ઇકો વાળાશે સ્ટેટ ના અલાવા
બ બરાબર લેક્ચર ભરતા હશેને
હે
લેક્ચર ભરતા હશેને
હા હા ભરીયે હમ
હેલો
હા
લેક્ચર ભરતા હશે ને
હા ભરીએ અમના બેક દાડથી ની ગેલો સે
હમ બરા હું કે બીજું
ગેમ મેમ રમે કે ની તું?
તોરાટ હમણાં તો બન જ છેે તમે તો પબજી ને રમતા હશે ફ્રી ફાયર
હા મેં તો ઘરે જામ ત્યારે પબજી તો ફ્રી ફાયર હૈ.
બરાબર ઘરકા તમારું?
મારું ઉનાઈ બાજુ.
ઉનાઈ
હમ
બરાબર
એ બાજ ગવા આવેસે રે વરસાત
હમ
તેવું બધું ભરાય કે દુંર
ત જવાનો કે તમારા માંથી કોઈ પેલું લઈ જવાના છે ધરમપુર
કા?
ધરમપુર પેલા કેમ્પ
હ હા મારોમાંથી અમુક જે ના નામ પેલા આવેલા છે અમુક જેના નહી આવેલા જે જાનુંટર જે લોકો એ પહેલે પેલું લખેલું નામ એલોકો એને આવે લાગશે કેમ્પમાં રાજચંદ્રમાં
હા તેમાંજ રે મે લખાયેલું છે પણ નામ નહી આવેલું છે હવે નામ ની આવેલું
બરાબર તેવું છે અમુક ને બધા લખાલા બ હોય પણ અમુક અમુક જ આવેલા શે
હ તેવું જ છે રે ગેલા કે બા
બધા ફ્રેન્ડ લોકો આવ હા ની ગયા હમણા તો. કાલે કેતા હતા રાતના જરાક એમ આટો મારી આવ્યે બાર.
ઉત ગેલો જ ની માલે કેતે એ પાણી બો પેદો થઈ ગયું એટલે ડીશ ધોવા જવાનું ભી કંટાળો આવે
બેગદાળાત ઉપર ધોહી પાણ પસી જજ પડી સર નીચે રહે તા તો ધોવા જાવાજ પડે
બરાબર
ખબ કે ની પેલો
હે
મીત આવ્યો કે ની
કોણ સુમિત
હા
હા
હા સુમિત
એ તો એક દિવસ આવેલો ઉટ પસ ગેલાય ગો પાસો
હા સબ તે ધેરે જ બો રેય કે હું.
એ કપની માં જતો છે મેરીલમાં.
હા હા હું કરો તમે.
મેરીલ માં લાગેલો સે.
તો કોલેજ હવે કેવું કરવાનું.
કોલેજ માં એક્ઝામ આપવા આવશે.
ખાલી એક્ઝામ આપવા જ
હા.
હા હા તાતા કોરી લે એવો છે રે
હા તો અવે એલા લ લીધેલું શકે ની અભ્યાસ વારું હા
હા.
વાપી રે
કેની હોસ્ટેલમાં
એ તો એક દિવસ આલ તો તે લઈ ગેલો કરી કાઢલું એડમિશન.
બરાબર.
હમમ. અને એડમીશન સાઇન કરી પડી રેઈલા અહીંયાને બસ પાછા ગેલા.
હા એટલે જયારે
પછી એક્ઝામ આપવા જાવા પડે.
હા. હમમ.
હું કઈ વાત છે કે પછી આરામ જ
આરમ જ છે રે પણ જરા જરા હવે વાંચવા પડે.
હા.
આપણી ઇન્ટરનલ આવી જવાની એવું કેય જલ્દી
આવી જ જશે આપણે પણ આપણે બધાને
ઇન્ટરશીપ વાળું વિચાર્યું?
હમમ.
ઇન્ટરનશિપ વાળું
ઇન્ટરશીપ વાળું તો જોઈએ કા મળે તે.
તે આપણે અહિયાં આ એકઝામ પેલી પતે પસી બી કરાયને? એક્ઝામ પતે પછી કરવાનું છે કે અમણા અમ
પેલી આ
ઇન્ટરનલ એક્ઝામ પતે પસી એક્સટનલ પતે પછી કરવાનું દિવાળી વેકેશનમાં.
હા, હા એટલે ફાઈનલ એક્ઝામ પેલા કરી નાખવાનું ને?
હા એટલે હમણાં પેલી ઇન્ટરનલ પતે પસી પાછી એક્સટનર્લ માં એકસટનલ પતહે ને પછી દિવાળી વેકેશન પડહે ત્યારે.
હા.
હમમ.
બરાબર.
ને પછી પેલી એક્ઝામ પાસી સેમ સીકસ આવે તે પેલા પતી જાય એમ વેકેશન. પછી
બરાબર કેટલા મિનિટ કેટલું રે આ ઇન્ટરશીપ?
હા
કેટલા કલાક કીધેલું સરે?
એકસો વીસ.
એકસો વીસ કલાક એવુંજ જેવું સે કઈ.
હા.
હમ
કે બાજુ કરવાનું કે બાજુ કરવાનું છે કે બાજુ કરવાનાં છે
જોઈએ હવે જા મલે
કોલેજ માંથી બી આપણને કેય દે ને?
હા, કેય ને ખબર ની હવે કેવુંક કરે
કરાવે છેલ્લી જો છેલ્લી પરીક્ષા પતે પછી કરે તો ની ચાલે કે?
હા.
છેલ્લી પરીક્ષા પતે પછી ઇન્ટરશિપ ની ચાલે?
ખબર ની અવે કેવુંક તે મને હો ની ખબર.
તે જ ની ખબર ને
એટલે એ લોકો અહીંથી કેહે કોલેજમાંથી ત્યારે
હમ. કેમાં જવાનું શે બેંકમાં જવાનું છે કે બીજે કેથે?
જોયે હવે કા મળે તે હિસાબે પહી કાંઈ વીચારેલું ની મળે. કા મળે ને કા ની અવે
તે તો આપડે જ રે પેલું સિલેક્ટ કરવાનું જેમાં જાવાનું તેમાં છે કે ની તમારા ઘેર બાજુ કેથે કંઈક કંપની બમણી એવુ કંઈક
બરાબર.
બીજું તો ની મળે આ બાજુ ત વાપી બાજુ જ
બરાબર.
હમ હા.
હું કેય ભાતરે રોપાઈ ગયો?
ખેતરમાં પાણી ભરાઈ ગયેલું એટલે ડૂબી ગયલું છે.
તે ત ડૂબી જ જાય અવે ત વરખાદા જેટલા આવે ત અમારે તો રોપાઈ ગયેલું કેયાનુ.
પાછા આગાહિ શે જેવી તો હવે ખબર નઈ આજે જા આપે કેવુક તે
તો ખબર પડી જાય હે વરસાદ આવતા જ રહ હો તો રજા મળી જાય હે.
હમ.
હું કેય દિલવણ આવે કે ની ફોન
એ પણ તો કઈ આવે કોલેજમાં કોઈ દખી નહી આવે અને કર્યા કરે. હમ.
આમ કેટલા ખણ જણા જોડાયેલા?
હમ હમ
ચાલ તો હું કઈ બીજું?
કઇ નહી ચાલ.
હમ્મ
હા તુ કરવાના કે? હલો- -